કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં.
શું ચાલે છે?
કઈ નહી બસ આ હું વિચારતી હતી કે તમારા બેબીને તમે કહેતા હતા ને કે સ્કૂલમાં મૂકવાના, તો એના માટે જ જાણવું હતું કે કઈ રીતનું તમારો વિચાર છે, એટલે કે એને પહેલા તો તમારે ઈ નક્કી કરવું પડે કે કયા બોર્ડની અં દર મૂકવું છે.
હા એ જ. અમે પણ એ જ વિચારતા છે, બે ત્રણ જગ્યાએ તપાસ કયરી પણ એક્ચ્યુલી ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવું છે, પણ એમાં પણ હવે તો સી બી એસ સી, આઈ સી આઈ સી, બહુ બધા બોર્ડ આવી ગયેલા. એટલે આ જો તપાસ કરતા છે કયુ સારું પડે એમ. આપણને અહીંયા આપણા સિટીમાં એ જોઈએ કઈ સ્કૂલ સારી છે એ પણ જોવું પડશે.
હા એ જ પણ બરાબર છે. પણ એમાં કેવું છે કે પાછું અહ તમારે એ પણ જોવું પડે કે આઈ સી સી બોર્ડ જે છે ને અહ તો તમારે જો બાર મોકલવી હોય તો તમને આઈ સી સી બોર્ડ કામ લાગે. પણ અહ એમાં એવું જ છે કે એની છેે ને ફીસ બહુ હાઈ છે સ્કૂલની તો આગળ તમે જો ઇન્ડિયાની બહાર ભણાવવા માંગતા હોય તો સૌથી સારું છે એ બોર્ડ અને સીબીએસસી બોર્ડ જે છે તો એમાં કેવું કે અ ખાલી અહીંયા ગુજરાત પૂરતું નહીં પણ ગુજરાતથી બાર બી બીજી કોઈ જગ્યાએ પણ જાય કે પછી એ લોકોને અમુક એક્ઝામને બધું પાસ કરવાનું આવે તો કે કે સીબીએસસી બોર્ડમાં પણ હોય ને તો એ લોકો માટે ઇઝી ‌થઈ જાય. કારણ કે એનો સિલેબસ એ રીતે બનાવવામાં આવેલો છે અને ગુજરાત બોર્ડનો તો તમને આઈડિયા હશે જ
હા એ તો છે જ કારણ કે આપણે તો પહેલા આવું કઈક હતું નહી એટલે આપણે ગુજરાત બોર્ડમાં જ ભણ્યા હતા એટલે એનો તો કોઈ સવાલ ની મળે એમાં તો આપણને બધું નોલેજ છે કે કેવી રીતે થશે પણ આ હમણાં હાલમાં તો એ જ વિચાર છે કે આઈસીઆઈસી બોર્ડમાં મૂકીએ એમ કારણ કે એને પછીથી જ્યારે ભણીને બાર જવું હોય તો એને કોઈ પાછળથી પ્રોબ્લેમ નહીં આવે ઇઝીલી એ ત્યાં એનું ભણવાનું કન્ટિન્યુ કરી શકે.
હા એ વાત તો સાચી છે એટલે આમાં કેવું છે કે અત્યારથી આપણે એક ડિસિઝન તો લઈ જ લેવું પડે કારણ કે એ પ્રમાણે જ આપણે સ્કૂલ સિલેક્ટ થાય ને ને તમને આઈડિયા તો હશે જ કે આપણે અહીંયા તો આઈસીએસસી બોર્ડવાળી તો બે એક સ્કૂલ જ અવેલેબલ છે અને બીજી બધી તો અ અમુક સીબીએસઇ છે અને ગુજરાત બોર્ડની સ્કૂલ આપણે ત્યાં વધારે જોવા મળે એકચ્યુલી તો એ પ્રમાણે આપણે કેવું એ લોકોનું વર્ષ બી અલગ અલગ પહેલાંથી અ શરૂ થાય છે અને ખાસ તમને ખબર હોય તો આઈસીએસસી બોર્ડમાં તો કેવું છે કે એનું તો કંઈક એપ્રિલ મહિનાથી કે એવું કંઈ શરૂઆત થાય છે નવા વર્ષની
હ એ છે અમે તપાસ કયરી એપ્રિલથી એ લોકો સ્ટાર્ટ થઈ જશે ફર્સ્ટ એપ્રિલથી અને એનું જે ફોર્મને ભરવાનું હોય તો નવેમ્બર ડિસેમ્બરમાં જ એ લોકો ભરી દેય એટલે ત્યારથી જ એડમિશન તો આપણે લઈ લેવું પડે પણ હવે હમણાં તો પ્લે ગ્રુપમાં છે મૂકવી છે એટલે મીન્સ અ નાનું છે તો એ હિસાબે આપણે અહીંયા કોઈક નજીકની સ્કૂલમાં મૂકી દઈએ તો ચાલે
હા એ તો છે જ. અત્યારથી થોડું એ લોકો કવું કે પ્લે ગ્રુપમાં જતા હોય ને તો છોકરાઓ હમણાંથી ટેવાય. એમ આમ એ લોકોને કવુ કે અ તમારાથી કે પછી ઘરના લોકો સાથે એ લોકો વધારે નજીક હોય. તો સ્કૂલે જવાનું ક તો એ લોકો વધારે સમય સુધી દૂર નહીં રહી શકે અને આ બધી સ્કૂલમાં મૂકો તેનો તો સમય પણ બહુ વધારે હોય છે તો એના માટે ખાસ આપણે અત્યારથી કેવું ત્રણ ચાર કલાક પણ એ લોકો થોડાક છૂટા પડે આપણાથી અને બધા છોકરાઓ સાથે રમતા થાય બોલતા થાય તો એ લોકો વધારે સારી રીતે ભણી શકે એમ.
હ એ જ એટલે જ વિચાર છે કે હમણાં અહીંયા નજીકની જ કોઈ સ્કૂલમાં મૂકી પ્લે ગ્રુપમાં તો એ છોકરાઓ સાથે ટેવાય તો એને સ્કૂલનું વાતાવરણમાં પણ એને રહેવાનું થોડુંક એડજસ્ટ થઈ જાય. પ્લસ એ બોલતી જલ્દી થઈ જાય. અને બીજું કે ત્યાં રમતગમત પણ હોય અને થોડુંક એનું સ્ટાર્ટિંગનું જે કંઈ પણ હોય એ લોકો એ બી સડી કે વન ટુ ટેન કંઈ પણ શીખવતા હોય તો એ પણ એને થોડુંક નોલેજ મળી જાય તો એને પછી જો આપણે કોઈ મોટી સ્કૂલમાં મૂકીએ તો એને પછી વાંધો નહીં આવે
એ તો છે જ અને છે ને છોકરાઓ સાથે એ થોડું બધું નાસ્તોને એ બધું પણ એ લોકો બહુ સારું આપે એટલે કે હ છોકરાઓ ઘરે નહીં ખાતા હોય ને તો એ પણ એ ત્યાં સ્કૂલમાં બધા છોકરાઓ સાથે બેસીને ખાતા થઈ જાય એટલે આ બધી વસ્તુઓ બહુ સારી છે. છે અને એ લોકો બહુ સરસ બધા કાર્યક્રમ પણ કરે છે જેનાથી છોકરાઓ વધારે એક્ટિવ બને એ લોકોને આગળ જતાં પણ કામ લાગે અને મારી એક ખાસ ફ્રેન્ડ જ છે જે અમુક પ્લે ગ્રુપની અંદર ટીચર તરીકે છે તો જો તમને એવું લાગતું હોય કેં જરૂર હોય તો તમે ચોક્કસ જણાવજો તો હું એમને કહી દઈશ કે આ રીતે એડમિશન માટેનું તો કવું કે તમારે વારે ઘડીએ ત્યાં જઈને ધક્કા નહીં ખાવા પડે જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે જે તમને પહેલેથી કહી દેશે અને ત્યારે તમારે ફોર્મ ભરી દેવાનું અને એડમિશન લઈ લેવાનું એ રીતે હોય છે. તમને સમયનો કોઈ આઈડિયા છે કે કેવી રીતનું કેટલા સમય માટેનું હોય છે સ્કૂલ?
હા આ થિંક સમયમાં તો એકચુલી બે થી ત્રણ કલાક છે એક્ઝેક્ટ તો મને પણ નથી ખબર.